હલો. હલો. હા બોલો અવાજ આવે છે. હલો. હલો.
હા, કેમ છો.
હલો. બસ મજામાં. તમે બોલો.
હું પણ મજામાં. બાકી શું ચાલી રહય્યું છે? હા આવે છે. છે. મને તમારો આવે છે. હા, બીજું શું કરી રહ્યા હતા?
રસોઈની તૈયારી કરતી તી. બની ગઈ જસ્ટ. બનાઈને આઈ. હમ. તમે શું કરો? રસોઈ બની ગઈ?
હા બે બની ગઈ જમી પણ લીધું, બેઠી હતી મેં ચાલ બેડી વાત કરી ખાસા દિવસ થી આ વાત જ નહી થઈ.
બરાબર. મારે હા રસોઈ બનાવીમ જમ નું બાકી છે.
અચ્છા શું બનાવ્યું તમે રસોઈમાં?
મે ગુવારનુ શાક બાજરી ના રોટ આટલો. કઠિયા વાડી સ્ટાઇલ. એની જગર. પછી આવું હમણા બેજવીટ, હલો.
હા કેવું કે મારે તો એ સાંભળીને જ મારે તો મોઢામાં પાણી આવી ગયો.
હમ તમે શું બનાવ્યું?
કઈ નથી. બનાું દળ ભ બનાવી. હા.
ઘણા ટાઈમ થી નથી ખાધી દાલબાટી.
હા એ જે સ આવો ને ઘરે. દાલબાટી બનાવી છું મે ઘણા ટાઈમ થી વાત પણ નથી થઈ તો વાતો ઓ કરી લઈએ.
હમ્મ આવશુ ક્યારેક ટાઈમ લઈને. હમ્મ
હા બાકી બતાડો બીજું શું ચાલે છોકરા બધા કેમ છે મજામાં છે.
છોકરાઓ બધા મજામાં જો. ટીવી માં જમાલ કરે જોવે ઝગડે. ચાલુ. હમ.
છે ને છોકરાઓનું એ લોકો ન ચાલતું જ હોય છે આ. આખો દિવસ.
તો સુ થોડી વાર. માંડ શાંતિથી બેસાડીને આવીએ ત્યાં એક રડવાનું ચાલુ કરે, બીજા ને સાંત પાડીએ તો વરી પાછો બીજો રડવાનું ચાલુ કરે.
એ તો તમારું સાચું કયું. મારે ઘરે પણ એવું જ છે. ચાલતું જ હોય. એ લોકો ન નવુંજુનું નવુજુંનું. હેરાન જ
બસ શાંતિ જ નથી માનવું નથી, એકાબીજાને. હમ.
સાચી વાત કીધી. ના, બાકી કેવી છે તમારે ત્યાં?
ગરમી બો છે. હમ, વરસાદ આવવાની રાહ જોઈ છે. હવે તો વરસાદ આવે તો સારું. હમ.
બસ, અહિયાં પણ એવું છે વરસાદ આવે તો થોડું સારું લાગે. હમ.
ધ્યાન રાખે છ. મમ્મી હવ હવે અંધારું થઈ ગયું છે હવે આવશે ખરા. પણ આવતો નથી.
બસ ગરમી. થઈ
હમ, અવાજ કપાય છે થોડોક.
હા એટ. ...
હમ.
અહિયાં પણ એટલી ગરમી છે અને પછી ઉપરથી છેને લાઈટ હું હ થ ગઈ છું.
હા.
બ. બીજું બતાડો. હર.
બીજું આ. આવું છું બે મિનિટ રહ્યો હોતી કા.
હ
છોકરાઓને સંભાળવા ઘરનું કામ બધું અઘરું પડી જાય છે.
મારે પણ એવું જ છે છોકરાઓને સાચવીને આ કરીએને તે કરીએ ને એમાં ક્યાં દિવસો વીતી જાયને ખબર ન પડે આખો દિવસ મારું તો એમાં જ જતું રહેે છે ભાગદોડમાં જ.
બરાબર છે.
સવારે ઉઠીએ ત્યારે એ લોકો ના કામે લાગીએ આપડે. પ્ર સાંજ સુધી એ લોકો નું કામ જ. ચાલતું હોય છે.
અરે રાતના બી સુતા નથી ટાઈમ થઈ જાય. ને થાય આપડ થાકી જાય કે હું સુઈ જાઉં પણ એ નહી સુું હોય. થાકતા જ નથી છોકરા લો ને એનર્જી એટલું લેવલ હાય છે ને. આપડું ફીકું પડી જાય. હમ.
બરાબર છે બીજું બતાવે. ચાલો કઈ નઈ પછી મળીએ છે ને છોકરાઓ. બહુ હેરાન ઘરે છે આપડે પછી વાત કરીએ.
હા વાંધો નહી.
હમ. ના.